હલો
હા બોલો
મારો અવાજ આવ્યો છે
હા હા આવે છે તમારો અવાજ
છો મજામાં
બસ મજામાં તમે બોલો
બસ એકદમ મજામાં ચલો ને આજે આપણેે કઈ આમ મસ્ત વિષય પર વાત કરીએ કે જેમ કે ઋતુ પ્રમાણે બદલતો આમ ગુજરાતી ખોરાક ને તેનું મહત્વ જાણ્યા છે એની આપણે ચર્ચા કરી આજે ચલો
હા ચલો ને તો આજે આપણે વિષય ખરેખર મહત્વનો છે આપણા પૂર્વજો માત્ર આપણા પૂર્વજો માત્ર સ્વાદ માટે નહીં પરંતુ સ્વાદ સ્વાસ્થ્ય માટે અને ઋતુ પ્રમાણે ખોરાકની પરંપરા પણ હતી
બિલકુલ બિલકુલ અને સાચું કોણ તો આજ કલના તો લોકો છે ને બંને મહિનામાં એક સરખો ખોરાક ખાય છે પણ પહેલા એવું ન હતું નહી
હા દરેક ઋતુમાં શરીરની જરૂરિયાત અલગ હોય છે તેવી તેથી ખોરાક પણ બદલાતો હોય છે
તો તો ચલો આપડે આજે પેલા ઉનાળા ની વાત કરીએ
હા હા ચોક્કસ ચાલ આજે ઉનાળામાં આપણા શરીરમાં પાણીની માત્રતા ઝડપથી ઘટે છે તેથી ઠંડકા આપતો અને પાણી પાણીથી ભરપૂર ખોરાક લેવો જોઈએ
હા તમે તો બિલકુલ સાચું કીધું અને જેમ કે આપણે છાસ લઈ લો કેરીનો રસ કાકડી તરબૂજ લીંબુ શરબત આ તો જોઈએ જ આપણે
હા હું સાચી વાત કીધી હા ખાસ કરીને આપણે છાસ્ ગુજરાતીઓ ઘરોનું અમૃત કહેવાય
તો આપણેે છાસ નું આમ શું આમ ફાયદા શું છે આપડા
હ શસ્માંથી આપણને પ્ર પ્રોબાયડિકટે ટેક્સિક હોય છે જે પાચન તંત્ર મજબૂત બનાવે છે અને શરીરને ઠંડક પણ આપે છે
હા એટલે જ તો કેહેવામાં આવે છે કે બપોરના ભોજન સાથે છાસ તો પીવી આમ પરંપરા હોય છે ને
હા બરાબર એ માત્ર પરંપરા નથી પરંતુ વિજ્ઞાન પણ છે
હા અને કેવી આમ કેવી વિશે આમ શું કેહેશો તમે આના વિશે આપણેે
કેરી કેરીમાં તો વિટામિન એ અને સી હોય છે તે શરીર ને ઉઊર્જા આપે છે.
હા અને પણ મારા ખ્યાલથી તો લોકો એવું કહે છે કે વધારે કેરી ખાવાથી આમ ગરમી થાય છે?
હા એટલે જ પહેલા કેરી પાણીમાં પલાળી રાખવાની રાખવાની રીત અપનાવતા હતા.
ઓહો એટલે એની પાછળ પણ આમ વિજ્ઞાન છે?
હ ચોક્કસ ઘણી પરંપરાઓ પાછળ વૈજ્ઞાનિક વિચાર છુપાયેલા હોય છે.
તો ચલોો ને હવે આપડણે આ વાત તો બહ કરીએ આપણેે તો આપણેે ચોમાસાની વાત કરીએ.
હા હા ચોક્કસ ચોમાસામાં પાચન શક્તિ થોડીક નબળી પડે છે
હા એટલે તો લોકો હવે આમ ગરમ ખોરાક લે છે ને.
હમ હમ જેમ કે ખીચડી કઢી આદુ હળદર અને મેથી જેવો ખોરાક ઉપયોગમાં વધારે લે છે.
તો આમાંથી આદું કેમ મહત્વનું આમ છે?
આદુમાં સોજો ઘટાડવાના ગુણો હોય છે અને તેમાં રોગ પ્ર્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ કરે છે.
હા એટલે જ ચોમાસામાં કેવાય ને કે આદુ વાળી ચા પીવામાં બહુ મજા આવે છે.
હા સાચી વાત. કે ચોમાસામાં આપણને ચા પીવાની કઈક મજા અલગ આવે અને સાચું કહું ને તો તે ગળા ને પણ સુરક્ષિત શિત રાખે છે.
બિલકુલ બિલકુલ અને ચોમાસામાં જોવા જાયને તો ખીચડી અને આમ ખાધું આમ બહુ મજા આવે આમ ખીચડી તો આમ લોકપ્રિય છે સૌની તો.
સાચી વાત છે કારણ કે સરળતાથી પચી જાય અને શરીરને મજબૂત પોષક તત્વો આપે છે.
અને મને તો એવું લાગે છે ને કે પહેલાના લોકો છે ને આમ સ્વાસ્થ્ય વિશે આમ ઘણું આમ જાણતા હતા નયી
હા સાચી વાત છે અનુભવ અને કુદરતની નિરીક્ષણાથી તને તમને ઘણું બધું શીખવા મળ્યું હતું.
ખરેખર ખરેખર અને આપડે છે ને આ જ્ઞાન ફરીથી આપવાની આમ જરૂર તો છે જો.
હા સાચી વાત છે. સાચી છે કારણ કે આધુનિક જીવન શૈલીમાં આપણે ઘણી સારી પરંપરાઓ ભૂલી ગયા છે.
બિલકુલ અને આપડે ચાલ ને હવે આપણે શિયાળા ની વાત કરીએ આપડણે ચોમાસાની તો બઉુ વાત કરી લી ત કે શિયાળે શિયાળામાં છે ને લોકો છે ને આમ ઘણા લોકો આમ શિયાળામાં આમ ખાવાની ઋતુ પણ કહે છે નયી.
સાચી વાત છે શિયાળામાં ગુજરાતીઓનો ખોરાક જ સમૃદ્ધ અને રસપ્રદ હોય છે.
તો એનું કારણ શું છે?
એનું કારણ એ જ છે કે શિયાળામાં શરીરમાં પાચનશક્તિ અને ઋતુઓ કરતાં વધારે મજબૂત હોય છે.
એટલે જ આમ ઋતુમાં વધારે આમ પૌષ્ટિક ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે ને.
હા સાચી વાત છે શિયાળામાં બહારનું તાપમાન ઓછું હોય છે અને શરીરની અંદરની ગરમી જાળવી રાખવા માટે આપણે વધુ ઉઊર્જાની જરૂર પડે છે.
હા અને આપડે જેમ કે શિયાળામાં ઊધયું તો ખાવું જ જોઈએ નઈ.
હ એટલા માટે જ ઋતુમાં વધુ વધારે પૌષ્ટિક ખોરાક લેવાની સલાહ પણ આપવામાં આવે અને સાથે સાથે ઉધીયુ ખાઈએ તો પણ આપણને બહ સારું રહેેશે.
ખરેખર તેમાં તો વિવિધ આમ આમ બધું પૌષ્ટિક બધું ઉપયોગ થાય છે ને નઈ?
હમ હા સાચી વાત છે બુધ્યું એ શિયાળાની ઓળખ છે.
ખરેખર તમારી તો બિલકુલ સાચી વાત છે કે ઉંધીયુ એ એની ઓળખ છે એમ શિયાળે
હા ઉદ્યામાં માત્ર સ્વાદિષ્ટ નથી પણ સ્વાસ્થ્ય માટે પણ સારું હોય છે ખરેખર તેમાં વિવિધ શાકભાજીઓનો ઉપયોગ થાય જેમ કે સુરતી પાપડી વલોળ રતાળુ બટાકા રીંગણ અને મીઠા બટાકા અને આ બધા શાકભાજી અલગ અલગ પ્રકારના વિટામિન અને ખનિજ તત્વો આપણને આપે છે.
તમારી તો બિલકુલ સાચી વાત છે સાથે આમ મેથી ના મુઠિયા પણ આમ ઉમેરવામાં આવે છે
હમ હા સાચ સાચી વાત છેી તો હું તમને કેહેવાનું જ ભૂલી ગઈ એટલે જ એક વાનગી માં ઘણું પોષણ મળી જાય છે એક જ વાનગી ખાવાથી આપણને કેટલું બધું એમાંથી જ પોષણ મળી જાય છે.
હા બરાબર છે. તમારી વાત તો
હા શિયાળામાં અડદયું પણ ખૂબ જ લોકપ્રિય હોય છે આ અડદયું શરીરને ગરમી શક્તિ આપે છે અનેને તેમાં કયા ઘટકો હોય છે અડદનો લોટ ઘી ગોળ સુકામ મેવા અને ઔષધી મસાલા પણ એમાં ઉમેરેલા હોય.
હા એટલે તો ગુજરાત થી આમ ભરપૂર ખોરાક છેને.
હા પરંતુ તેનું પ્રમાણ નિયમિત હોવું જોઈએ શિયાળામાં ગોળનું મહત્વ પણ વધે છે કારણ કે તે ગોળ શરીરને ગરમી આપે અને આર્યન ન સારો એવો સ્ત્રોત છે.
હા અને પેલાના લોકો તો આમ ભોજન પછી જ આમ ગોળ ખાતા હતાને નહી?
હા પાચન ક્રિયામાં પણ મદદરૂપ બને છે ને એટલા માટે ગોળ ખાધા પછી જમવાથી આપણું પાચન ક્રિયા ખુબ જ સારી રીતે થઈ જાય છે અને વસંત ઋતુ વિશે પણ વાત કરીએ ને તો વસંત ઋતુ ન પરિવર્તનની ઋતુમાં માનવામાં પણ આવે છે છે અને એટલે જ શિયાળાથી ઉનાળામાં જવાની તૈયારીઓ પણ ગણવામાં આવે છે.
બિલકુલ બિલકુલ તમારી એકદમ સાચી વાત
હા હ અને આ સમય દર દરમિયાન ખોરાકમાં શું ફેરફાર કરવામાં આવે તો ભારે ખોરાક ધીમે ધીમે અને ઓછા પ્રમાણમાં ખાવો જોઈએ અને હળવો ખોરાક તરફ વળવામાં જ સારું રહે છે આ હા જેથી શરીરના નવા વાતાવરણ સાથે સરળ સરળતાથી અનુકૂળ થઈ શકાય છે.
બિલકુલ બિલકુલ અને હવે આમ હલકા હલકા ખોરાક તરફ આમ વધારે લોકો જાય છે નઈ.
હા એટલે હલકા ખોરાક તરફ એટલા માટે જ જવાનું કે આજકાલ લોકોનું આખું આખું વર્ષ ઠંડા પીણા પીવે અને પી અને સાથે સાથે અને તેનાથી શરીરમાં ખુબ જ મોટો ફેરફાર આવે છે અને ઋતુની અવગણના એક સરખી અને જીવનશૈલી પણ અપનાવીશ અપનાવવાથી શું સમસ્યાઓ થાય છે એનાથી
હા, જો પાચન તંત્ર પણ આમ ભાર પડે છે ને પાચન તંત્ર
હા અને બીજું શું છે તો રોગ પ્ર્રતિકારક શક્તિ ઘટી થાક અને ઉર્જાની અછત પણ અનુભવાય છે.
અને ઘણા લોકો તો રોજ આમ ફાસ્ટ ફૂડ ખાય છે ને નઈ?
હા એ શરીર ને કુદરતી જરૂરિયાત ની અવગણના કરે અને પહેલા લોકો બજારમાં મળતી ઋતુ પ્રધાન વસ્તુઓ જ ખાતા હતા કારણ અને હવે તો કેવું છે કે જે ઋતુમાં જે મળે કે ના મળે અને ખાવાવ એ અત્યારની જનરેશનને ખાવ બહુ જ ગમે છે. વા.
હા કારણ કે સમય ન આમ કોલ્ડ સ્ટોરેજ અને લાંબી સપ્લાય વ્યવસ્થા એટલી આમ વિકસત નથી હતી.
થ એક પણ એક પણ એક રીતે ફાયદાકારક હોતું નથી આ કારણે તે તો ખોરાક જ તાજો ખોરાક જ મળતો હતો આજકાલ તો દરેક વસ્તુમાં બારે મહિના ઉપલબ્ધ થઈ ગઈ હતી.
પણ ઉપલબ્ધ હોવાનું અને યોગ્ય હોવાનું બંને અલગ અલગ બાબતો છે ને, નહી?
હા ખુબ જ મહત્વની વાત છે આપણું શરીર કુદરત સાથે જોડાયેલું હોય છે. એટલે જ કુદરત ને મજબૂત ખોરાક પસંદ કરવો જોઈએ.
બિલકુલ સાચી વાત છે તમારી તો હા.
હા અને શાળાઓમાં પણ આ વિષય ભણાવવો જોઈએ જેથી બાળકોને નાની ઉંમરથી સારી આદતો વિકસે અને ઘરમાં વડીલો સાથે સાંભળવાથી પણ જરૂરી છે કારણ કે તેની પાસે અનુભવનું જ્ઞાન ખૂબ જ હોય છે.
બિલકુલ સાચી વાત છે તમે તો આ મને આજે બહુ સાચું તમે બધું આમ બહુ ચર્ચા કરી આપણેે ખુબ મજા આવી ગઈ તમારી સાથે અને જોવા જઈને તો આ તમે જે મને સમજાયુંય બહ આમ સરસ સમજાવ્યું છે. છે.
એટલે જ ને બિલકુલ કુલ નહી પણ ઘણી વાર પાછ પરંપરા પાછળનું વિજ્ઞાન પણ જો લ આજે ચર્ચામાં ઘણું નવું જાણવા મળશે. મને ખુબ જ આનંદ આવ્યો છે આ શીખવાડવા માટે તમને.
આ તમને ખૂબ જ તમારો તમારો આભાર તમને તમે મને આ શીખવાડ્યું આજે તો ખૂબ આપણે ચર્ચાઓ કરી આ વાત પર તો આજે મને ખૂબ તમારી જોડે મજા આવી ગઈ.
હા એટલા માટે જ આપ
હા તો આપડ કઈ નઈ છો ચોક્કસ આપડે બીજી વાર વાત કરીએ
ચોક્કસ ચોક્કસ આપડે બીજું વા વાત કરી છેું એના વિશે